હા મારો અવાજ આવે છે, તમને?
હા તમારો અવાજ આવે છે, મારો આવે છે, ને?
હા મને તમારો સ્પષ્ટ અવાજ આવે છે.
કેમ છો તમે? નમસ્કાર
હા નમસ્કાર અમે બિલકુલ ઠીક અને સ્વસથ છીએ તમે કેમ છો?
હા બસ હું પણ મજામાં છું તો આજે મેં એવું વિચાર્યું કે આજે આપે જે છે, એ શહેરી જીવન વિષય ઉ ઉપર જે છે, એ આપણે વાત કરીએ એમ
હા બિલકુલ જરૂર મસ મહત્ત્વનો ટૉપિક છે, હા
આજકાલ લોકો જે છે, એ શહેરમાં રહેવાનું વધારે પસંદ કરતા હોય છે. કેમ કે શહેરમાં રહેવાના ઘણા ફાયદા છે. તમને શહેરમાં સૌથી વધારે સારું જે લાગતું હોય તો કે શહેરની સુવિધાઓ છે, એમ
હા તમે બરાબર કીધું કે શહેરમાં બો બધી સુવિધાઓ મળતી હોય છે, જે આપણને ગામડાઓમાં ન મળતી એટલે બધા શહેરોમાં શિફ્ટ થવા લાગ્યા છે.
હ. તો અહીંયા સુવિધાની હું તમને વાત કરું તો સુવિધામાં એવું છે, કે જો બાળકો જે છે. ઘરે રે અ ગામડામાં રહેતા હોય તો એમને યોગ્ય શાળા જેવી જોતી હોય એવી ના મળતી હોય કોલેજો ના મળતી હોય અને હોસ્પિટલો પણ સારી ન હોય એટલી બધી તો એને બધા લોકોને શું શહેરમાં જવું પડતું હોય છે, જેના કારણે શહેરમાં એવી બ સારી સુવિધા હોય છે, જેવી કે શાળાઓ હોય કોલેજ હોય હોસ્પિટલો હોય કે પછી બસ કે મેટ્રો હોય અને બજારો તો સરળતાથી ગમે ત્યાં મળી જતા હોય છે, તો આવી બધી ઘણી સુવિધાઓ હોય છે. કે જેના કારણે શહેરી જીવન જે છે, ખુબ જ સારું હોય છે, એમ
હા તમે બરાબર કીધું અને આ બધી સુવિધા ઉપરાંત રોજગારીની તકો પણ શહેરમાં વધારે મળી રહી છે, જેથી લોકોને અલગ અલગ ક્ષેત્રમાં નોકરી અને વ્યવસાયની કોઈ તકો મળે તે લોકોને આરામથી તે લોકો નોકરી એ જઈ શકે જયારે ગામડાઓમાં એવું નહી હોતું તેમને પાસે ખેતી કામ કરવા સિવાય કોઈ બીજો ઓપ્શન નહી હોતો
હ તમે સાચું કીધું કે અને શહેરી જીવન જે છે. એમાં પરિવહન માટે પણ ઘણા સારા એવા ઉપલબ્ધ સુવિધાઓ છે. કે જેવી કે બસ હોય, મેટ્રો હોય, ટ્રેન હોય, ઓટો છે. ટેક્સી છે. અત્યારે તો ડિજિટલ જે આવી ગયું છે, કે જેમાં બધા જે છે, રે પીડો બુક કરતા હોય છે. એવી ઘણી બધી એપ જે છે કે જેના કારણે જે છે આપણે જ્યાં પણ ઊભા હોય અને જ્યાં પણ જવું બસ ખાલી એક જ ફોનમાં એપ્લિકેશન રાખીએ અને એમાં ડિટેલ્સ જે છે એ ફિલ કરીએ તો તરત જ આપણને રીક્ષા જ્યાં આપણે ઊભા હોય ત્યાં લેવા આવી જતી હોય છે અને મુ કી જતી હોય છે તો ઘણી બધી સારી સુવિ ધાઓ જે છે આ બધી શહેરમાં જોવા મળતી હોય છે એમ
હાં તમે બરાબર કીધું કે પરિવહન માટેની બધી શહેરોમાં ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે એના ઉ ઉપરાંત મેં કઉં તો ખરીદી માટે પણ શહેરોમાં વિવિધ બધી વસ્ત અ પરિ સુવિધાઓ છે જેમ કે મોલ છે, સુપર માર્કેટ છે, સ્થાનિક બજારો છે વિવિધ શોપ બધી જુદી જુદી દુકાનો છે જ્યાં આપણને આપણે જે વસ્તુઓ જોઈતી તે એ બધી વસ્તુઓ મળી જતી હોય છે. ઘાર જયને આપણા કપડાથી લઈને બધી વસ્તુઓ મળી જતી હોય.
હ તમે જે કપડાંની વાત કરી એ પણ વાત બરાબર છે. અને મનોરંજન માટે પણ ઘણી બધી એવી વસ્તુઓ જે છે, એ સ મનોરંજ શહેરી જીવનમાં મળી જતી હોય છે. કે જેવી કે જે છે. સિનેમા ઘર હોય છે, ગાર્ડન હોય છે. કે પછી ક્લબ હોય, મ્યુઝિયમ હોય, રેસ્ટોરન્ટ સારા સારા હોય, રમત- ગમતના મેદાનો હોય બીજા સાંસ્કૃતિક કાર્યક્રમો હોય આવું બધું જે છે, મનોરંજન માટેના સાધનો પણ જે છે. શહેરી જીવનમાં આપણને મળી જતા હોય છે, એમ
હા તમે બરાબર કીધું કે શહેરી જીવનમાં ખુબ જ ઘણા ફાયદાઓ છે, પણ તે ઉપરાંત બીજા ઘણા બધા બી ગેરફાયદા છે. જેમકે હું સાચું કવ તો, ટ્રાફિક, પ્રદુષણ, અવાજ અને ભીડ વાળી મોટી સમસ્યાઓ પણ થાય છે, જેના કારણે આપણને ટ્રાફિકમાં પણ ઘણું ઉભું રહેવું પડે છે. કંપનીઓનો વધારે પ્રદુષણ વાળું એહો સ્મેલ આવતી હોય છે. કે પાણીનો બગાડ થતો હોય છે, અને બધા ટ્રાફિકના લીધે ઘોઘાટ વાળો અવાજ આવતો હોય છે, કંપનીનો ઘોંઘાટ વાળો બીજો કોઈ ઘોંઘાટ વાળો અવાજ આવતો હોય છે. અને ભીડવાડી એરિયામાં બી બધા એક સાથે જવાથી પછી રો ચેપી રોગો થઈ જવા મળે છે, એટલા એ બધી ઘણી ગેરફાયદાઓ બી છે.
તમે જે વાત કરી એ બરાબર છે. કે પ્રદૂષણની પણ એમાં ઘણી અસર થતી હોય છે, જેના કારણે જે શું હોય કે, શહેરી જીવનમાં ફેક્ટરીઓનું પ્રમાણ જે છે, વધારે હોય છે. અને એ ફેક્ટરીઓ શું કરતી હોય કે વેસ્ટ જે ધુમાડો હોય છે, એ સીધો હવામાં જ ફેલાવી દેતી હોય છે, કે જેના કારણે જે છે, હવાનું પોલ્યુશન જે છે, એ વધારે થાય છે. કે જેના કારણે હવાની ગુણવત્તા ધટી જતી હોય છે, અને આપણને ક્યારેક ક્યારેક તો દિલ્હી જેવા એવા શહેરોમાં જે છે. એટલું બધું વધારે પ્રદૂષણ ફેલાય છે, કે, જ્યાં પક્ષીઓ તો રહી જ નથી શકતા. પણ માણસો પણ એટલા નથી રહી શકતા કેમ કે ત્યાં એટલું બધું ઘોઘાટ વાળું વા તાવરણ હોય અને પ્રદૂષણવાળું એટલું વાતાવરણ છે. કે ત્યાં રહેવું જે છે, એ ખૂબ જ અત્યારે મુશ્કેલ બની રહ્યું છે, એમ અને સ્વાસ્થ્ય ઉપર અંયા આપણી સીધી અસર કરતું હોય છે, શ્વાસ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે, એમ
હા તમે સાચું કીધું કેટલાક એવા શહેરો છે, કે જ્યાં આપડે પુલા નાકેથી શ્વાસ લેવું પણ તકલીફ લાયક છે આપણે માસ્ક પેરીને ફરવું પડે છે કેમકે એ પ્રદુષણ વાળી હવા જે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે આપણે શ્વાસમાં એટલી બધી તીવ્ર સ્મેલ આવતી હોય છે કે આપણને શ્વાસ લેવાની બિલ કુલ ઈચ્છા નઈ થતી અને આપડે એના લીધે પછી આપણને માથું દુઃખે છે માઇગ્રેન થવા લાગે છે એવા બધી બીમારીઓ થવા લાગે છે
હા એ વાત પણ સાચી અને શહેરમાં બીજું કેવું કે મેઈન તો જોવા જઈએ તો આપડે શિ ક્ષણની સ્થિતિ જે છે એ ખૂબ જ સારી હોય છે કેમકે ઘણી સારી સારી શાળાઓ જોવા મળતી હોય કોલેજીસ હોય યુનિવર્સિ ટીઓ હોય કે જેના કારણે વિદ્યાર્થીઓને જે છે વધુ સારી તક મળી રહે એમ અને વિદ્યાર્થીઓ જે છે વધારે પ્રમાણમાં જે છે શહેરી જીવનમાં જ જોવા મળતા હોય છે કેમકે એમને જે પણ ભણવાનું હોય ભણવાને લગતી પછી કોઈ પણ ક્લાસીસ કરવાના હોય કે પછી બીજી કોઈ પણ એક્ટિવિટી હોય કે પ્રોજેક્ટ ના કામ હોય તો એ બધી વસ્તુઓ જે છે એ શહેરમાં જ મળી રહેતી હોય છે કે જેના કારણે એ ખુબ જ મહત્વનું એમ છે
હા તમે બરાબર કીધું પણ તદઉપરાંત બી શહેરમાં રહેવાથી ઘણો બધો એવો ખર્ચ થઈ જાય છે કેમકે શહેરમાં બધી વસ્તુઓ મોઘવા મોઘી હોય છે જેમ કે કપડા થી લેઈને વેજીિટેબલ થી લેઈને બધા રોજિંદી વસ્તુઓ લેઈ બધે ભાડુંથી લેઈને મુસાફરી રોજિંદો ખર્ચ આપડો વધી જાય છે
હા અને એમાં પણ કેવું હોય છે કે શહેરમાં જે છે આરોગ્ય માટે પણ ખૂબ સારી એવી શુવિધા હોય છે કેમકે મોટા મોસ હોસ્પિટલો હોય નિષ્ણાત ડોક્ટર હોય આધુનિક સારવાર જે છે એ આપણને એટલે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એમ
હા તમે બરાબર કીધુ કે આપણને આરોગ્યની બાબતમાં આપણને મોટી એવી સલાહ મળી જતી હોય છે. જયારે ગામડાઓમાં સરકારી દવાખાનાઓ હોય છે. પણ તેમાં એટલી બધી સુવિધાઓ સારી નહી મળ તી અને આપણે જે જોઈતી હોય છે, એ નહી મળતી એટલે આપડે શહેરી વિસ્તારોમાં જવું પડે છે.
હા અને ખાસ કરીને કેવું કે તમે જેમ કીધું એમ કે ગામ કરતા વધારે ભાડું પણ ઘરનું હોય છે, મુસાફરીનું પણ વધી જતું હોય છે, અને શહેરમાં કેવું કે હરિયાળીનું પ્રમાણ જે ઓછી જોવા મળે છે, એટલે ઘણા શહેરોમાં નવા બગીચા અને વૃક્ષારોપણ ઉપર પણ જો ધ્યાન આપવામાં આવે તો એ બો છેલ્લે સારું પરિણામ આ પે છે, અને લોકો જે છે, આરામ માટે શું કરતા હોય શહેરમાં તો કે સવારે જે છે, એ વોક ઉપર જતા હોય ચાલવા જતા હોય યોગ કરતા હોય જીમમાં જતા હોય છે. અને આવો બધો સમય જે છે, વધારે બગીચામાં પસાય પસાર કરતા હોય અને પરિવાર સાથે પણ બહાર ફરવા જવામાં કરતાં હોય છે, તો આવી ઘણી બધી એવી જગ્યા છે. કે જ્યાં લોકો જે છે, આરામ માટે જતા હોય છે. એમ
હા તમે સાચું કીધું એટલે તો કહેવામાં આવે છે, કે શહેર વિકાસ આપે છે, અને ગામ શા તિ અને કુદરત આપે છે. તો તમને કયું ગમે છે, કુદરતી ગમે છે, કે શહેર ગમે છે.
બંને જો હું કહું તો કે બંને પોતપોતાની જગ્યાએ જે છે, એ બરાબરનું મહત્ત્વ ધરાવે છે. શહેરમાં આપણને બધી જ વસ્તુઓ ઉપલબ્ધ થઈ રહે છે. અને જયારે ગામડાઓમાં જે છે, આપણા શરીર ને લગતી તંદુરસ્ત તી જે છે, એ સારી એવી ગામડામાં જ કેમ કે બધું જ આપણે શુદ્ધ અને સાત્વિક ભોજન પણ જે છે, લઈ શક તા હોય જ છે, હવા પણ સારી હોય છે. તો આજે આપણે ઘણી સારી એવી વાત કરી લીધી શહેરી જીવન ઉપર તો ફરી મળીશું કોઈ નવા ટોપિક સાથે તો આભાર તમારો
હા તમારો પણ ખુબ ખૂબ આભાર